હમ હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું.
શું કરતા તા હમણાં તો બઉ બીજી જગ્યા બઉ કઈ દેખાતા નથી કઈ બાજુ ખોવાઈ ગયા છો
હમણાં હવે બીમાર હતી બે બે બે દિવસ એટલે વાત નથી થઈ તમારાથી
બરા
મારે અવાજ મારે આવા મારી અવાજમાં પણ તમે ફેર લાગતો હશે.
ફ થઈ ગયો છે જો દવા લીધી તમે
હા દવા લીધી ને અત્યારે જ લીધી દવા.
ઓ એકદમ સારી જો હ મે કે પ લ ફોન કરું ઘણા દિવસ થી વાત નથી થઈ મેં કીધું જો આ નવરાત્રી જેવા તહેવારો ચાલુ થઈ ગયા છે બધા શું ચાલે છે તમારે?
હા બસ કઈ ન નવરાત્રી ચાલુ થઈ ગયા દીવાબતી પૂજા પાઠ ચાલ તો તમારે ત્યાં પણ પૂજા પાઠને
હા હા અમારે ચાલે અમારે નોરતામાં આપડે પેલી નવરાત્રી નું મહત્વ હોય ને એવી જ રીતે આ નોરતામાં મહત્વ ખરું પણ આપણે પેલી નોરતા જેવું નહી એમ તહેવાર નું મહત્વ ઘણું એમ નવું નોરતા આપડા ચૈતર મહિનામાં આવેને એનું વિશેષ મહત્વ કે આ નવું નોરતા હોય નવું નોરતામાં મીઠા વગરનું ખાવાનું આપડે.
તમે મીઠા વગર નું ખાતા હશો.
હા નવ હા હું નવ દિવસ ઉપવાસ કરો નવ એક ટાણા પણ હું મીઠા વગર નું ખાવું હો.
રો રો કરે છે હું તો મારા થી નઈ થતા હ પણ મારી આજુબાજ માં બઉ બધા લોકો એ એ મ એ ઉપવાસ બીજા કરે છે લોકો.
ના ના ચૈતર મહિનામાં તો બઉ સારું તહેવાર શું બીજા તમે કયા-કયા તહેવારો નો સેલિબ્રેશન કરો છો.
તો મેં અમાર ગાઈ તેતો બીજા બધા એમ દિવાળી નઈ તો બધ બધી જગ્યા સેલિબ્રેટ થતા જ હોય છે અમારે જવાનું દિવાળી નું ધમધામથી સેલિબ્રેટ કરે પછી હોલી પણ બહુ ધૂમધામથી સેલ ઈબ્રેટ કરીએ તમને દિવાળ ગમે ન?
હા દેવા મને બધા તહેવારો ગમે હ બધા તહેવારો સેલિબ્રેશન કરું અને બધા એન્જોય કરું અન ફૂલ એન્જોય કર બધી રી તે બધા શોખ
હ હા એ તો છે બધી રીતે તહેવારો એન્જોય કરવા જોઈએ તેવા એક એવી જ વસ્ત છે જેમાં માઈન્ડ સેટ થઈ જાવાનું.
હ હા સાચી વાત છે. નાના મજા તહેવારો આવે ને તો આમ ઘર માં રોનક લાગે એમ ખુશીઓ લાગ અલગ જ વિચારનું વા તાવરણ ઉભું થાય કે હાશ હવે તહેવાર આવશે હવે આ તહેવાર આવશે આના પછી આ પતશે પછી આ પતશે. આ રા જોઈને જ બેઠો એમાં નાના છોકરાને તો તહેવારમાં બહુ જ આ આપડા ઘરમાં આ બનશે આ બનશે આ મીઠાઈ બનશે ને આ વાનગી બનશે રાહ જોઈને બે
હા, એ તો બરાબર કીધું તમે એક પછી એક તહેવાર આવતા જ હોય. એના આપણને બો મજા આવે બાળકોને વાનગીઓ બને એને આમ બનંસે ને અલગ અલગ એ લોકો વેડતા હોય છે, મમ્મી અમે અલગ અલગ બીજા તો બીજ તહેવારશે
હા તમારો અવાજ કપાય છે, વચ્ચે ના વચ્ચે કપાઈ જશે ના ના વચ કટકટ થતો થતો આવે છે.
ઓકે
હમ્મ એટલે તહેવારમાં બધે સેલિબ્રેશન કરો તમે ના કરો એના ઉપર છે, તહેવારનું માતમ હરેક જગ્યા એટલું જ હોય છે. આ હોળી ગઈ જો હોળીનું તહેવાર હતો તમારે અં સોસાયટીમાં હોળીનો તહેવાર બહુ જ સરસ રીતે થાય, તમે જુઓ સવારના નવ વાગ્યાથી કરી અને બપોરના બે વાગ્યા સુધી બધુ આખું હોળીનું ફશન તૈયાર કરું ફાઉન્ટેન લગાવ હતા કલર ને ડીજે ને ઠંડા પીણા ના હા હવે
સરસ રીતે થયું હતું.
હ
બરાબર એ કરતા છે હવે
હોલી નો સેલિબ્રેટ બો સારી રીતે થાય અમારી ત્યાં સોસાયટી માં પણ બો સારી રીતે હોડી નો ત્યોહાર સેલિબ્રિટ બો મજા આવે જમવાનું પણ થાય બે વાગ્યા પછી એક દોઢ વાગ્યા જમવાનું થાય ખાય ને પછી બો મજા કરે લોકો કલર બીજા
હા કલર અમારે એ મ જ થાય અમારે બધા બધા તહેવાર એવું નહિ કાય એક જ તહેવાર આવ્યો અમારે જો હવે કોઈ બી તહેવાાર આવસે આ હોળી આયવી હવે એના પછી કોઈ ભી ફેસ્ટિવલ આવસે એ બધી રીતે સોસાયટી ના બધા સભ્યો ભેગા મળી મસ્ત મજા નું આયોજન કરે એ શું કરવું શું નહીં બધું ડિસ્કસ કરે અને પૈસાની જરૂર હોય તો ઘરે ઘર ઉઘરાણી કરી પણ એ તહેવાર નું મહત્વ રાખે કે ના જવાનું દે, એવું નહીં કે આપડે ગુજરાતી લોકો નો તહેવારનું મહત્વ અહિયાં જે પંજાબી લોકો રહેતા હોય લોકો નો જે ફેસ્ટિવલ થતો હોય એ કરે એવું નહીં કે આપડે ગુજરાત એમાં એડ ન થાય અમે તો એમાંય જઈ જોવા
હા એ તો છે જ ને બધા સેલિબ્રેટ કરવા જોઈએ હા બધા ના હોય છે મારવાડી હોય પંજાબી હોય પછી ગુજરાતી હોય કે કેટ મતલબ કેટલી કાસ્ટો છે તેને અને બધા ના કાસ્ટ ના કઈ ના કંઈ ફંક્શન હોય સેલિબ્રેટ પણ કરવા જોઈએ મજા આવે આપણને
કરવું છે ના ના તમને થી બધા કયો તહેવાર ગમે
હા મારો તો ફેવરેટ તહેવાર તો દિવાળી છે
એમ બરાબર છે એમ સરસ બરાબર મારે નવરાત્રી મને નવરાત્રી બહુ ગમે
નવરાત્રી કે પછી ગરબા વાળી નવરાત્રી
હા ગર હા ના ના નવ દિવસ ગરબા ગાવાના નવ દિવસ નવા કપડા પહેરવાના નવે નવ દિવસ જલસા કરવાના અને રાત્રે નાસ્તા તાપ પાણી ડીજે ઉપર નાચવાનું એટલે બહુ ગમે મજા આવે અરે વાત ના પૂછો
હ તમ હા એ તો બરાબર કીધી નવત્રરાત્રી આવ છે કે બધાને જ ગમતું હોય છે નવરાત્રીમાં નવ દિવસ પછી ગરબા ના ચા અને નાસ્તો કરવા નો એની અંદર
નાસ્તા હા આવો નવ નવ દિવ ઉપવાસ કરી અમે એમાં આઠમ ન તો કમ્પલસરી અમારે ઉપવાસ જ કરવાનો માનાજ તો ખાવાનું જ નહીબિલકુલ
હ તમે ગુજરાતીઓ
હા ગુજરાતી હા અને પાછા એમાં નવરાત્રીમાં અરે નવ દિવસ હોય એટલે નવમાં દિવસે અમારે માતાજી નો શું કેવાય
આમાં નવ નવ નિવેદ થાય અમારે નવમાં દિવસે નવમ દિવસે માતાજી ના ન નિવેદ કરવા ના હોય એટલે બધાના ઘરમાં શું કેવાય તહેવારનું મા તમ તો હોય જ પણ બધાના ઘરમાં અલગ અલગ રીતિ રિવાતે થતા હોય કોઈકના ઘરે આઠમ ના દિવસે નિવેદ થાય કોઈકના ઘરે નવમ ના દિવસે નિવેદ થાય આમાં નવમા નર્તે નિવેદ થાય આઠમ ના દિવસે ઉપવાસ રાખવાનો અમારે
હા ના કોઈ કોઈ નવમ ના દિવસે ઉપવાસ કરે પછી કાનીયા ઓ ને જીમાડે અને બુ બધું ચીનો કરેછે.
હા એટલે અલગ અલગ રીતે થાય
આ નવરાત્ર તેમાં પણ છોકરીઓ મામાંથી તમે જમાતા આવશો
હા હા કુંવારી ક માડી કુંવારી નવ કુમારી કાવય ને સા નાની નાની બાળાઓ પાંચ વર્ષ ની છ વર્ષ ની નવકુમારિકાને જમાડી એને હ બધો શોણગાર આપી રાજી થ થાય એવું બધું એને ગમે એવું હેર પી ન હેરબન્ડ રુમાલ ને બનાને પૈસા પીછો જીતેઈ જાય
હા છોકરી કેટલી યાદી થાય કે અલગ અલગ જગ્યાએ જ ક્યા એને બહ મજા આવ અમારી ત્યાં પણ ઘરમાં છોકરીઓ છે રાજે થાય ત દિવસ પૂછવા જ ન જ નં એલી મા આવે તમને એમને બહ મજા આવ અલગ અલગ ઘરે જઈને. નું પચ અલગ
હા કુંવારીિક ઓમે કુંવારી અને એક દિવસે કેટલા અમુક લોકો ના આઠમના ઘરે જમવાનું અમુક લોકો નવમાં દિવસે જમાડ દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર ઘરે જમવા જવાનું હોયો
હ હા એ તો બરાબર કીધું તમે એક એક દિવસમાં એ ચાર ચાર પાંચ પાંચ જગ્યા એ જમવા જાય છે અને તેમને બહુ મજા આવે છોકરીઓ ને તો મજા પડી જાય. તે દિવસે
મજા કરવાની અને એ મજા કરતા જે છોકરીઓને જે પ્રેમથી જે શણગાર આપે ને માતાજી તરીકે સ્વીકારીને જે લોકો જમાડે છોકરીઓ લઈને રાજી થઈ જ અમને આ મ આ ગિફ્ટ મળીને આ ગિફ્ટ મળી એ જોય જાય એટ
હા, એ તો બરાબર કીધું.
ા તે જોય ને તો આ બધા તહેવાર જે ભગવાનને મળે. છે ને, એ બધા તહેવાર બરાબર મુક્યા છે કે ભાઈ. નોરતાય બે આઈ પાસે એટલે કોઈને મન દુઃખ નો થાય. કોઈ આ નોરતા કરે, કોઈ ઓલા નોરતા કરે. આ ચૈત્રી નોરતા કર્યા છે- ચૈત્રી નોરતા નવે નવ દિવસ માતાજી નો શણગાર, ઓલા નોરતા. થાય એવી રીતે શણગાર થાય, એવી રીતે જ માતાજી નું બધું મહત્વ, એવી રીતે જ વાડી ની સ્થાપના થાય, એવી રીતે આરતી થાય, એ બધું એવી રીતે જ થાય.
હા, એ તો છે જ. એ નોરતામાં પણ બહુ સારી રીતે લોકો પૂજા- પાઠ બીજું કરે અને. તાજી ને શણગારે એને બીજું કરે- આ સરસ લાગે બધું મજા આવી જાય. ઘર માં ત્યોહાર જોવું, બધું બધી જગ્યાએ.
હા લ હા અને એમાં પાછા ચૈત્રી નોરતા છે ને, ચૈતર મહિનામાં કે કે મીઠું ન ખવાય, નામ નો લેવાય. ચૈતરમાં તેનું માતમ્ય એટલું છે કે ભાઈ, તહેવારોમાં જે આ જો ભગવાને નવું નૂરતા રાખ્યા તો કયા મહિનામાં રાખ્યા કેૈ? ચૈતર મહિનામાં જ રાખી ભગવાને કંઈ બનાવ્યું હશે, જોયું હશે તો તહેવારોનું કક મહત્વ હશે. તો જ ભગવાને ચૈતર મહિનામાં નોટતા રાખ્યા ન કરતો એ કોઈ બી મહિનામાં રાખી શકતા હતા?
હા, એ તો છે. તો તહેવારના હર એક તહેવારના કોઈ ના કોઈ તો મતલબ હોય જ છે. કોઈ ના કોઈ મિનિંગ હોય છે. મિનિંગ વગર કોઈ તહેવાર નહીં હોતા ને એ એક તો છે જ કે બહુ મજા આવે. આ તહેવારોમાં અને પછી હોલીમાં હોલી તેવા. એ પણ કોઈને કોઈ ડિઝાઇન. જવ અને એ બધા પાછા કઈ ના કઈ રીઝન. તો છે.
બરાબર છે.
એમાં પણ કઈ રીઝન છે?
હા, દિવાળી ના દિવસે જોને, રામ ભગવાન ઘરે આવ્યા. તો આખી દુનિયાઈ ઉજવવી આખી દુનિયા ઉજવણી. બરીગનિરા કેવું કર્યું બધું એ લોકોને? સરસ મસ્ત રીતે સેલિબ્રેશન કર્યું. આપડે રંગોળી. કરી, નવાં કપડા પહેરી, ઘર સજાવી, બારે સજાવી બહુ મજા આવે. દિવાળી નો તહેવાર ભી બહુ સરસ. અમારી લોકો તો અહિયાં દિવાળી. તો અગિયારસ થી અમાર લોકો ચાલુ થઈ છે. અમાર પાંચ- છ દિવસ પેલા બધું ચાલુ થઈ છે. અગિયાર રસ થી અમે રંગોળી બનાવાનું ચાલુ કરી દઈ. ઠેર દિવાળી બેસ. સપ ય આવે ત્યાં સુધી અ રંગોળી બનાવીએ.
અમારે ત્યાં પણ એવું છે. આજુબાજુ વાળા બધા મળીને રંગોલી બનાવી ને બહુ મજા આવે. રંગોળી બનાવવામાં પણ મે રોજ દીવા લગાવી અગાર દી દીવા ચાલુ થઈ જાય છે.
વચ્ચે આ બધા તહેવા જ એવા છે કે આપણને હરેક તહેવારય કરવા જ મન થાય ના લો આમાં કાક કરીએ આમાં કા કરે અલગ. રીતે જ કરવાનું મન.
હા, કઈ નઈ તમે આવજો મારી ત્યાં મારે ઘરે હા બસ બસ એકદમ સારા છે. આવજો તમે મારી ત્યાં નવરાત્રી સેલિબ્રેશનમાં હા હા જરૂર જરૂર ઓકે.
સારું.
હા હા ઓ જય શ્રી કૃષ્ણ હા.